હમ. કેમ છો તમે? હા, અવાજ.
હા. હું મજામાં તમે?
હું પણ મજામાં છું. ચાલો, આજે ખોરાક વેસ્ટ ના કરવો જોઈએ એના ઉપર વાત કરીએ.
બહુ સરસ વિષય છે. ખોરાક આપણા જીવન માટે ખૂબ જરૂરી છે.
હા, અને ઘણા લોકોને રોજ પૂરતો ખોરાક પણ મળતો નથી.
સાચી વાત. એટલે, ખોરાકનો આદર કરવો જોઈએ.
મને નથી ગમતું, જયારે લોકો પ્લેટમાં વધુ લઈને પછી ફેંકી દે છે.
હા, આ ખુબ ખરાબ આદત છે.
આપડે જેટલું ખાઈએ ખાઈ શકીએ, એટલું જ લેવું જોઈએ.
હા, આથી વેસ્ટ પણ ઓછું થશે અને બીજાને પણ ખોરાક મળી શકે.
હા, લગ્ન લગ્ન-સમારોહમાં ઘણા લોકો વેસ્ટ થતો હોય છે.
હા, લોકો ઘરની વસ્તુ પ્લેટમાં લઈ લઈ લે છે, પણ પૂરી નથી કરતા.
હા, મને લાગે છે કે લોકો ઈ પોતાની જરૂરિયાત પ્રમાણે જ લેવું જોઈએ.
બિલકુલ, પછી જરૂરી પડે તો ફરી લઈ શકે.
હા, ખેડૂતો ખોરાક ઉગા ઉગાડવા માટે કેટલી મહેનત કરે છે.
હા, તડકો, વરસાદ અને ઘણી મુશ્કેલો વિકસે છે તેવું કામ કરે જ છે.
કરવો, એ તેમની મહેનત નો અંદર અનાદર છે.
બિલકુલ, અ સાચી વાત. કહી, તમને.
હા, ખોરાક વેસ્ટ થવાથી પૈસાનો પણ વ્યાય થાય છે.
બિલકુલ. હા, એ વસ્તુ ખરીદી હોય અને વાપરીએ વગેરે પૈકી, તે નુકસાાન જ છે.
હા, ઘરમાં પણ બાકી બચેલો ખોરાક યોગ્ય રીતે વાપરી શકાય.
હા, કેટલી વાર બીજા દિવસે નવી ડીશ પણ બનાવી શકે.
હા, આપણા મોટા લોકો હંમેશા કેટલા કહેતા કે અન્ન દેવ સમાન છે.
અને તેનો આદર કરવો જોઈએ.
હા, અને સ્કૂલમાં પણ બાળકોને આ વાત સમજાવી જોઈએ.
હા, નાની-નાની ઉંમર થી સારી આદતો વિકાસે.
રેસ્ટોરન્ટમાં પણ લોકો ઘણી વાર વધુ ઓનલાઈન ઓર્ડર કરી દે છે.
પછી આધો ખોરાક ટેબલ પર જ રહી જોય છે.
હા, જો બાકી હોય તો, પાર્સલ પણ કરાવી શકાય.
તો હ
જો બાકી હોય તો પાર્સલ પણ કરાવી શકાય
હ આ વાત તો છે બિલકુલ આ ખોરાક વચવાની સારી રીતે છે
હા ખોરાક વેસ્ટ થવાથી પર્યાવરણ પર પણ અસર પડે છે
શું રીતે
ખોરાક ફેંકવામાં આવે તો ગાર્બેજ વધે છે અને પ્રદૂષણ પણ થાય છે
હા આ આ વાત વિશે ઘણા લોકોને ખબર નથી હોતી
એટલે જાગૃતિ લાવવી જરૂરી છે
આપણા ઘરથી જે શરૂઆત કરી શકાય
હા દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો મોટું પર વર્તન થાય આવી શકે
મને લાગે છે કે બોફટ સિસ્ટમમાં પણ લોકો સાવધાન રહેવા જોઈએ
હા પેલા ઓછું લેવું અને પછી જરૂર પડે તો વધુ લેવું
આ ખુબ સરલ અને સારી સલાહ છે
ખોરાકની કિંમત સમજાવવી ખૂબ જરૂરી છે
કારણ કે ઘના લોકો ભૂખ્યા સુૂઈ જાય
હા જારે આપણે ખોરાક વેસ્ટ કરીએ છીએ ત્યારે આ વાત યાદ રાખવી જોઈએ
હા અ ત્યારે ખોરાક ના મહત્વ વધુ સમજે જ છે
હા કોઈ ગરીબ વ્યક્તિને બાકી બચેલો સારો ખોરાક આપી શકાય
હા આ એ મનોવતાવાથી કામ છે
હોરા આખબ બચાવો એટલે સંસાધન બચવા પણ સમાન પણ સમાન છે
બિલકુલ બિલકુલ અ પાણી ઉર્જા અને મહેનત વધુ તેમાં સમાયેલું હોય છે
એટલે ખોરાકનો એક પણ ટુકડો અવ્યર્થ ના જોવો જોઈએ
હા આજ એ વાતનુંું વધુ ધ્યાન રાખીશ
હા હું પણ મારા પરિવારને આ વિશે સમજાવીશ
લોકો એ નિયમ અવાય તો વેસ્ટ ઘણું ઓછી થાય છે
બિલકુલ નાના પ્રયાસો પણ મોટા પરિણામ આપી શકે છે
આપણા નિષ્કર્ષમાં શું કહી શકાય
કે ખોરાક અમૂલ્ય છે અને તેને વેસ્ટ કરવો જોઈએ નહીં
હા આ તો વાત છે, અને જેટલું જોઈએ એટલું લેવું જોઈએ.
હા બાકી રહેલો ખોરાક, યોગ્ય રીતે વાપરવો જોઈએ.
આથી પેસા સંસાધન અને, પર્યાવરણને નું રક્ષક થાય છે.
સાચી વાત ખોરાકનો આદર કરવો ઈ આપણી ફરજ છે.
હ બિલકુલ બિલકુલ આ તો તમને બહ સરસ વાત કીધું.
હા અને હું એક વાત વિચારતી હતી, ખોરાક વેશ થવા પાછળ ના મુખ્ય કારણો શું હોઈ શકે?
મારા માટે સૌથી મોટું કારણ પ્લાનિંગની કમી છે.
એટલે?
લોકો જ જરૂર કરતા વધુ ખરીદી કરી લે છે, અને પછી વસ્તુ બગડી જાય છે.
હા ખાસ કરીને ફ્રૂટસ અને વેજીિટેબલ સાથે આવું ઘણું થાય છે.
અને જો વીકલી પ્લાનિંગ કરીએ તો વેસ્ટ ઘણું ઓછું થાય શ શકે.
હા ઘરમાં રેફ્રિજરેટરનો યોગ્ય ઉપયોગ પણ જરૂરી છે.
બિલકુલ-બિલકુલ, યોગ્ય રીતે સ્ટોર કર અહ કરવાથી ખોરાક લંબા સમય સુધી તાજો રહે છે.
હા હું જોઉં છું કે કેટલાક લોકો એક્સપાયર ડેટ પણ ચેક નથી કરતા.
અને પછી વસ્તુ બગડી જાય તો ફેંકી પડે છે.
આપણે શોપિંગ કરતાં પહેલા લિસ્ટ બનાવવી જોઈએ.
હા, હા આથી બિનજરૂરી વસ્તુ ખરીદવાની આદત ઓછી થાય છે. હલો. મહત્વપૂર્ણ